હા તો પેલો જો એક્ટર છે હ મતલબ. પેલો જો મુવી છે એ ફેમસ પોલીસ વાળાની છે.
ફેમસ પોલીસવાળો.
હમ્મ તમે એક્ટર પણ ગેસ કરી શકો.
નથી આઈડિયા મને.
કઈ આમ પૂછો ને કે આ સાલ માહી કઈ ફેમસ આઈટમ નંબર.
ના એટલું એટલું ડિટેલ મને જોવું મારે.
એનું ઘર બોમ્બે માં. એનું ઘર બોમ્બેમાં જ છે નદીના પાસે. સીફેસીગ
ટાઈગર સરોફ.
ટાાઈગર શ્રોફ નથી પણ ટાાઈગર એક મૂવી છે. નહી ટાાઈગર એક મૂવી છે એની.
સલમાન ખાન.
હા હા કર.
દબંગ.
યસ.
અચ્છા.
ઈઝી ઈઝી હતું આ. તમે પૂછો હવે
તો જોરદાર પૂછ્યું તું હું છું એક હીરો હતો.
હા.
જેની ગર્લફ્રેન્ડ નું મર્ડર કરતી તું કઈ મૂવી છે.
હીરો હીરો એ ગર્લફ્રેન્ ની મડર્ર કરી.
ના એની ગર્લફ્રેન્ડ હતી એનું મર્ડર થઈ ગયું કયું મૂવી છે.
એક વિલન.
બધા મૂવીમાં આવ્યું જ હોય છે ભાઈ બધાની ગર્લફ્રેન્ડો મરી જાય છે. હમ્મ.
નહી મૂવી નું નામ એક વિલન. મૂવી નું નામ એક વિલન. હલો.
હલો.
હા મૂવી નું નામ એક વિલન
બધી બકવાસ મૂવીઓ છે ગેમ બકવાસ છે.
કેમ મારું સહી હતું.
ખબર નહીં. મને જ નથી ખબર
અરે યાર શું પાગલ સારી ગેમ હતી તમ ને
હું પાગલ દેખાવું છું તમને
હા.
જો બહુ મગજમારી નહીં કરવાની
ઓકે.
એ તો ઉલાડીને ફેંકી દઈશ.
હું મુવી ના જેમ
નાથી હું કોણ છું
નહી હું તો નથી જાણતી.
હા તો બસ બપ રહેવાનું પછી પાગલ વાગલ નહી કહેવાનું મેં તમને કીધું ક્યારે પાગલ તમને
હા.
ક્યારે કીધું બતાવો રેકોર્ડિંગ છે તમારા જોડે
હા છે.
મોકલો.
મોકલું આપણે
હા થોડું સભ્યતાથી બોલવાનું જેમ રિસ્પેક્ટ અમે કરીએ છીએ તેમ તમારે પણ કરવાની
ઓકે ઓકે
હા વધારે બોલવા જશો તો ભાઈ સાંભળવા પર નહિ રહો તમે.
હા ઓકે ઓકે.
હા સાંભળવાની તાકત હોય તો બોલો
ઓકે.
હા એમ.
બીજી મૂવી બીજી મૂવી કરું કેસ
ના ના મારે કોઈ મૂવી જ નથી હું મૂવી જ નથી જોતો
ઓ હો વાછો તમે
હા.
હમ્મ. હ ચાઈ નીજ
હા.
અહિયા હું ટાઈમપાસ કરાવું છું ને તમે ભડકી ગયા.
પણ નથી કરવા આવી તે આવી રીતે તો થોડી ટાઈમપાસ થાય કઈ હ હું એમ નહીં પણ હું તમને જેમ તેમ બોલું ચાલશે તમને ટાઈમપાસ કહેવાય જેમ તેમ બોલવુ.
હે જેમ તેમ થોડી બોલ્યું
જેમ તેમ જ બોલ્યા ને તમે પાગલ એટલે તમે પહોંચો શું તમે સમજો છો શું તમને
અરે બાપ રે.
મજાક ચાલે છે અહીંયા.
હા મને લાગુ આમ મજાક ચાલુ છે.
તારે વડી
બોલો આજજી શું
કોઈ નહી
હલો
હલો
હલો..
હેલો ગુરુ કરી દ..